હલો
હલો
હહ વોઇસ આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે. એકદમ ક્લિયર આવી રહ્યો છે. મારો અવાજ તમને આવી રહ્યો છે?
હહ ઓ એકચ્યુલી જે ટોપિક છે આપણે એના રિલેટેડ વાત કરીએ. પણ એના પેલા આજે રથયાત્રા છે. તો એ વિશે બી વાત કરી લઈએ. જે જગન્નાથપુરીના રથયાત્રાના રિલેટેડ તમારે ત્યાં વરસાદ પડ્યો તો કે નહી પડ્યો?
હા અત્યારે તો અમારે ત્યાં એકદમ ખુલ્લું વાતાવરણ છે એનલે વરસાદ પણ એટલો બધો નહી આવ્યો. પરંતુ કાલે ખુબ જ ધૂમધર અ ઘણો બધો વરસાદ આવ્યો હતો. અને અમારે ત્યાં અ લોકો અ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. કારણ કે અહિયાં અમે શું છે કે જે ખેતી કરી રહ્યા છીએ. અમે ભાત રોપી રહ્યા છી. તેમાં વધારે એવું પાણીની જરૂર પડે છે. પરંતુ વરસાદ કેટલા સમયથી આવી જ નથી રહ્યો અને આ વખતે તો શું છે ન્યુઝ ચેનલો પણ પણ બતાવામાં આવ્યું છે. કે વરસાદ આ વખતે ઓછો આવાનો છે. તો અમે એમ તો પ બેગરા બેગ પાછળ તૈયારી રાખી છે. પાણીની સેફ્ટી. પરંતુ આ વખતે અમે અ મૂંઝાણ મુંજાઈ ગયા હતા. કારણ કે વરસાદનું પાણીથી જ હતું ભાત જે લાગે છે તે ખુબ જ સારું એવું હોય છે. તમાર બાજુ શું છે તમાર બાજુ હાલમાં વરસાદ આવ્યો છે?
વરસાદ અમણાં હાલમાં થોડોક ચાલુ હતો પણ આમ જોવા જઈએ તો વરસાદનું પ્રમાણ આ વખતે ઓછું છે. હીટવેવ જે છે એ સાહીઠ ટકા છે. અને વરસાદનો પરી એમય પર ચાલીસ ટકા જ નું જ એ છે એમ. તો જતે દારેક વરસાદ પડશે પણ અત્યારે તો વરસાદનું કઈ એ છે નહીં અને ખેડૂતોને વધારે પડતી એ થાય તકલીફ અત્યારે ડાંગર રોપવાની હોય ખેડૂતને ખેતરમાં. તો એના રિલેટેડ બી પ્રોબ્લેમ થઈ જાય જો કશું મલી ના રે તો એમ પાણીનું ને એ બધું. તો હાવ એ થઈ જાય. અને રોપવામાં આવીને ખેડૂતોને પછી જોઈ ન કેશે અતારે પાક ના પાકે. તો પછી આ જતા દિવસમાં બે લોકોને કઈ વળતર મલે નહીં. અને બધું મોંઘું થતું જાય એમ વસ્તુઓ જે બધી હોય એ.
હા એ બી છે અને હાલમાં જોવા જઈએ તો ખેતી ની જ વાત કરીએ તો ખેતીમાં અમારે ત્યાં ડાંગર તો રોપવામાં આવે છે. સાથે સાથે અમે કેરીનો પાક પણ લઈ છે. અને કેરીના પાકની હું તમને પ્રોસેસ કહું તો પહેલા શું છે. અમારે જે કલમ હોય છે તે રોપવાની હોય છે. અને સાત આઠ વર્ષ બાદ અમને એમાંથી ફળો મળે છે. અને એ ફળ પ્રાપ્ત કરવા માટે પણ અમારે પેલા શું છે કે ઓગસ્ટ જે મહિનો આવે છે તેમાં કલ્ટરને એવું નાખવાનું હોય છે. પછી ત્યારબાદ અમે જે વૃક્ષ હોય છે તેની જે ડા તે થોડી ઘણી કાપી છીએ એટલે કે ત્યાંથી નવા પીલા ની એના પર મગર ફૂટી શકે છે અને જયારે ફૂલ જેવા નીકળવા લાગે છે ત્યારે અમે એના પર દવાનો રાસાયણિક દવાનો છંટકાવ કરીએ છીએ. કારણ કે હાલમાં જોવા જઈએ તો પ્રોડુશનનું જે પ્રમાણ વધી રહ્યું છે તેના કારણે અમે જે પહેલા કુદરડી ખાતર નાખતા તા તેના કારણે પહેલાના સમયમાં સુ હ ખુબ સારી એવી વનસ્પતિ એટલે કે ફળ પ્રાપ્ત થતા હતા. પરંતુ આજે ખુબ પ્રદુષણ થઈ ગયું છે. તો અમારે પણ જે રાસાયણિક ખાટર છે તેનો ઉપયોગ કરવા જ પડી રહ્યો છે. અમને પણ ખબર છે કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશું તો એ ફળ આપણા તે ખાઈ શકાય તેવું નહી પણ થઈ શકે પરંતુ હું શું કરીએ હવે ખેડૂતે પોતાનું ગુજરાન અને ઘરનું પરિવાર નુ ગુજરાન ચલાવું હોય તો એમને પણ રાસાયણિક ખાત્ય નો ઉપયોગ કરવો જ પડે છે. તેથી અમે રાસાયણિક ખાટર નો ઉપયોગ કરીએ છીએ તમારે શું છે તમે કોઈ એવો પાક લીધો છે અને તમે કોઈ ફળ કે ફળાદી તમે રોપ્યા છે કોઈ વાર?
અમારે તો અહિયાં જો ડાંગર થાય પછી કપાસ તો ના થાય ડાંગર થાય છે બાજરી થાય કે પછી તમાકુ થાય એમે અ ચરોચર માં આવે અમારે. એટલે તમાકુ ની ખેતી અમાર વધારે થાય એમ મરચાં થાય ને બધું. અને છાણિયુ ખાતર હોય એ અહીંયા આગળ યુઝ કરે ડાંગરને એ બધામાં. અમુક જ વખતે પેલું યુરિયા છે ડી એ પી છે. એ બધું નાખીને કરે પણ જો પાણી જ ના મળલી લે તો પછી પાણી માટે બહુ ઉપયોગ થાય એમ. અને બહુ ઉપાધ થઈ જાય પાણી ના મળે તો પછી નેર માંથી પાણી લેવું પડે. એમાં ટ્રેક્ટર ના મદદ થી પમ્પ જોઈન કરીને પાણી લેવું પડે એમાં બી લીટર લીટર બે બે લીટર નું પેટ્રોલ સોરી બે લીટરની ઉપરનું તો ડીઝલ જ બે બે હજાર તન ત્રન હજાર રૂપિયા નો તો બી કઈ મળી ના રે વળતર એમ. અને હરખી ડાંગર ભી ના થાય તો ગંઠા ભી ના પાકે. ભવ બી ના આવે એટલે બધી બહુ ઉપાધિ છે એમ એવી રીતના. હવ વરસાદ હરખી રીતે પડે તો બેટર છે કે ખેડૂતોને બધું મળી રહે એમ.
હા એ બી છે અને અમારે પણ ખેતીમાં અમારે શું છે કે અમે જેટલું ઇન્વેસ્ટ કરીએ છીએ તે તેટલું અમને વળતર પણ મળતું નથી. હાલમાં જોવા જઈએ તો અમે કેરી ના પાકમાં અમારે ડહણો છટક આવ પછી જે કલટન નાખ્યું. અને જે કેરી પાડવા માટે મજૂરી ચૂકવવી પડી તેમાં જ મને અ એક થી દો લાખ રૂપિયાનો જેટલો ખર્ચો થઈ ગયો હતો. કારણ કે અમારી વાડી છે તે ઘણી બધી મોટી અને અમારો પરિવાર પણ ખેતી પર જ નિર્ભર છે એટલે ઘરે પણ કોઈ જોબ નથી કરતું. અને હું પણ જતા દિવસોમાં ખેતી જ કરવાનો છું કારણ કે અમારી પાસે ખેતી એવ પૂરતી જમીન છે. એટલે અમે ત્યાં ખેતી કરશું પરંતુ આ વર્ષ શું થયું કે અમે જે આ દોઢ લાખ રૂપિયા જેટલા ખરાચ્યા તે છતાં પણ અમને એટલો સારો એવો પાક નહી મળી રહ્યો અને અમને જે દવા છટકાવ કર્યો તેના તેટલા રૂપિયા નહી ઉપજ એટલે અમે ખુબ જ આર્થિક સંકટમાં મુકાઈ ગયા હતા તો ત્યારે અમે જે- છે તેને- તેના સામને અમે પોતાનો અવાજ મૂક્યો અને એમને જણાવ્યું કે અમને આવી રીતે નુકસાન થયું છે. તો અમને થોડું ઘણું તમે વળતર એટલે કે સહાય આપો. તો અમારે અમે શું છે આપણે જે ખેડૂત હોય છે તે જ આપણા દેશનું ભવિષ્ય છે. એટલે જેમ અમે સરકાર ને માંગણી કરી કે મે અમને મદદ કરો તો અમને કઈ આગળ જતા ખેતીમાં સારો એવો રસ મળે. અને અમે સારો એવો પાક લઈ શકીએ તો હજી આવનારી પેઢી છે. તેમને પણ સારું લ- અને જે વાતાવરણમાં પ્રદુષણનું પ્રમાણ ફેલાઈ રહ્યું છે. તેમાં પણ ઘટાડો થાય કારણ કે વૃક્ષો ઓછા રોપું વધારે રોપશું તો જ આપણે ફાયદો ઠર રહેવાનો છે. એટલે અમે એ રીતે સરકાર ક સામને અવાજ ઉઠાવ્યો. અને સરકારે પેલા અમારીંજ માંગણી સ્વીકારારે નહી. તો અમે શું છે બધા ખેડૂતો મળીને અ ટ્રેક્ટરો લઈને. હા રેલી પણ કાઢી અને ગાંધીનગર ગયા ત્યાં અમે ત્રણ ચાર દિવસ. રોકાયા ત્યાં અમે સરકાર ખિલા અવાજ ઉઠાવ્યો. ત્યારે જઈને સરકારે હમની માંગણી જે હતી તે મંજૂર કરી. અને હાલમાં જોવા જઈએ તો અમારા વાડીઓમાં જે થાંભલાઓ આવેલા છે. એના ખિલાફ પણ અ અવાજ ઉઠાવ્યો હતો એના માટે પણ અમારે જવું પડ્યું હતું. કારણ કે અમને જોઈએ એટલું વળતર આપતા નહી હતા એ લોકો. અને અમારી પાસે એક વાર જમીન ગયા કરી પછી તેમાં એ લોકો શું છે થાંભળા ઉઊભા કરી દે. પરંતુ અમાર શું હવે એ જમીન પર પરખાવ જ રહી જટ તં ન વૃક્ષ સાથે- ના શાકભાજી રોપાટે ના કઈ ફળ ફળાદી રોપાટે એટલે નુકસાન તો હમને જ થટે. એટલે પછી અમે કીધું સરકાર અમે અવાજો થર્યો અને બધા જે અમારા જે સેલિબ્રિટી છે. તેમણે પણ અમને સપોર્ટ કરીએ એવું નહી કે અમે જે સેલિબ્રિટીને માનીએ છીએ એ લોકો. લોકો ઓ મારા સપોર્ટમાં નહી આવ્યા પરંતુ એ લોકો પણ ખેડૂતોની જે- પીડા છે એને સમજીને અમારો સપોર્ટમાં આવ્યા. અને ગાંધીનગર સુધી અમારી સાથે એ લોકો પણ આવ્યા. જે લડત હતી તેમાં અમે જીત્યા અને હાલમાં જોવા જઈએ તો અમને સારું એવું વળતર મળ્યું છે. શું તમારી બાજુ પણ આજ થાંભલા આવેલા હતા તો તમારી બાજુ પણ એવા થાંભલા ને એ આવેલા હતા અને તમારી બાજુના ખેડૂત લોકો આ ગાંધીનગર રેલી માં ગયેલા હતા
ના એકચ્યુલી એવું તો કઈ થયું નહીિ પણ એટલું ખરું કે વચ્ચે હમનેં વરસાદ પડ્યો તો એને બધું જે નુકસાન થયું હતું. એના રિલેટેડ ખેડૂતને સરકારે હેક્ટર ના હિસાબે પૈસા ભી આપ્યા છે એમ. અને જે લોકોને ઇનકેસ કઈ બી પ્રોબ્લેમ નતો અને એ લોકો એ બી કદાચ ફોર્મ ભર્યા હતા. તો એ લોકોને બી મળ્યા છે એટલે સરકારે એવું બી નહીિ કે કોઈના હેલ્પ નહી કરતી ખેતીમાં કે એમાં અને નવી નવી બધી આવે જ છે ને ટપકી. છે પદ્ધતિ એ છે તે છે ઇવન એગ્રીિકલ્ચર લોન આવે છે અત્યારે સરકાર. ખેડૂતોને જો એ બધું કરવા માટે સબસીિડી બી મળે છે. ટટેક્ટર ઉપર બી લોન મળે છે સબસીિડી મળે છે ખેતી માટે તો આજા કેટલા બધા સાધનો નીકળ્યા છે. ઇવન તમને- ડાંગર ના રિલેટેડ બી અત્યારે હાર્વેસ્ટર છે આ છે તે છે એ બી તમને લોન પર મળી શકે છે. અને કેટલું બધું એમ સરકાર તો આલ જ છે પણ આપણેને લેતા નહી અ તો એમ. અને ખેતી તો કેવું છે જો વિનકેશ અત્યારે તો બધા ધરતીપુત્ર જ છે પણ જયારે કરવાની થાય છે ને ત્યારે બધાને જોર આવે. અને એવું કે કે આ તો ખેતી કરે છે આની જોડ કઈ ના હોય કઈ ના મળે. એવું બધું એમ એટલે બધા- ઓછું જ આં કે છે એમ ખેડૂતો ને પણ જયારે વરસાદ પડશે ને બધું જયારે નુકસાન થશે બધું મોંઘું થશે ત્યારે ખેડૂતોની અસર હાથે ત્યારે એમને અછત ખબર પડશે વચ્ચે બી ખબર છે લાસ્ટ ટાઈમ ફ્લડ આવ્યું હતું. તો એ ટાઈમે પંજાબમાં ઘઉ ને બધું તરાઈને ગતો રહ્યું હતું ઈવન પાકિસ્તાન માં બધું ભેસો ને ભસો બધી જતી રહી હતી. તો એ ટાઈમે ભી ઘઉં નો ભાવ વધતો યાદ હોય તો. અત્યારે બી યુ ના રિલેટેડ એવી સ્થિતિ સર્જાય છે તો અત્યારે હાલમાં ધાણા છે મરચાં છે ટામેટા છે એ બધું મોંઘું થવા મળ્યું એમ ધીરે ધીરે દાણા હાલમાં કેટલા મોંઘા છે લસણ ભી બહુ મોંઘું છે બસો વીસ રૂપે તમને મળે અત્યારે એટલે અત્યારે તો બહુ જ આમ ખેતી પર જ છે જેમ જોવા જઈ ને તો અહી જો ખેડૂતો ઉગાડશે નહી તો આગળ સિટીમાં પોહોંચી નહી શકવાનું એટલે મોંઘવારી તો ધીરે ધીરે વધવાની જ છે એમ
હા એટલે તમે એમ જો તમે એવું માનો છો કે સરકાર નો પક્ષ લો છો તો તમે જેમ કીધું કે તમે ડાંગરોપ છો અને હાલમાં જોવા જઈએ તો ડાંગરનો પગ સારો થાય છે નો ડાઉટ એમાં કોઈ પ્રશ્ન નથી મારો પરંતુ સવાલ એ છે કે આજે જોવા જઈએ તો પેટ્રોલ ડીઝલ પછી જે આપણેે ઘરે ચૂલો સલગાવીએ તેના માટે ગેસ ના બુલા એ બધુંનો ભાવ કેટલો આસમાન લેવલ પર પહોંચ ગયો ગેસના બૂલો નો ભાવ તો સીધો પંદરસો થી લઈને ત્રણ હજાર સુધી પહોંચી ગયો છ છે અને એ બધો નો ભાવ વધટ્યો નો ડાઉટ અને એના લીધે જે ખાવા ખાદ્ય પ્રોડક્ટ જે હોટેલ હતી તેમાં ખાવાની હતી આપને તેનો પણ ભાવ વધ્યો છે એટલે જોવા જઈ તો બધા જ દર થઈ રહ્યા છે પરંતુ આજ ખાલી ડાંગર ખેડૂત ના માટે ડાંગર નો જ ભાવ નથી વધ્યો એમ જોવા જઈએ તો જે ખેડૂત હોય છે પાક ઉંગાળવા માટે ખાતરનો ભભાવ પણ આજે જોઈએ તો ખુબ જ વધી ગયો છે વધુ માત્રામાં ખાતર આપણે વધારે ચૂકવવું પડે છે ખાતરના પૈસા પણ અને હાલ માટે સરકારારે એવા નિયમો પણ કરે છે કે આપણે ફોર્મ ભરવા હોય છે ત્યારબાદ જ આપણને એ લોકો ખાતર વા આપે છે તો ખાતરનોને એવો ભાવ વધટ્યો તો આપડા જે ખેડૂતનો જે ડાંગર હોય છે તેનો પણ ભાવ વધટવો જોઈએ પરંતુ એવું નથી મેં રીલ્સમાં પણ જોયું છે કે હવે એ રીલ્સ સાચી છે કે ખોટી છે એ મને નથી ખબર પણ એ ખેડૂત કેતો હતો કે હાલ માટે તો જોવા જઈએ તો ભંગાર ન જે ભંગાર સામાન હોય ઘરે તેનો પણ ભાવ ખુબ જ વધારે એવ મળી રહે છે પરંતુ જે અનાજ છે તેનો ભાવ ખુબ જ ઓછો છે એટલે હાલમાં જોવા જઈએ તો બધા જ ક્ષેત્રોમાં અ ભાવ વધ્યો એ વાત સાચી છે પરંતુ સાથે સાથે ખેડૂતનો પણ ભાવ વધો જોયે કારણ કે પગાર વધી જાય તો દર વર્ષે એ સરખો વધ્યા કરે છે પરંતુ ખેડૂતનો શું હોય છે એક વાર એનો આજીવિકા જ ખેડૂત ખેતી નો સાધન હોય છે અને જો બધુ ન ભાવ જે ટ્રેક્ટર લેવાનું હોય ને જીએસટી પણ આજે જોઈએ તો કેટલું બધું જીએસટી લાગે છે ખાતરો ઉપર પણ લાગે છે અને એમાં જે રાસાયણિક દવાઓ ન છંટકાવ કરવો પડે તેમાં પણ કેટલું બધું જીએસટી લાગી રહ્યું છે તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખે તો આપડા જે કેરી છે પ બધો નો પણ ભાવ વધવા જોઈએ ને તમારે શું કેવું
એ તો છે પણ મેં એજ કહ કે જેમ જીએસટી છે એમ તમે અલગ અલગ પહેલા કેટલા બધા ટેક્સ ચુકવતા હતા એની જગ્યાએ ખાલી આ એટીન પસેન્ટ ટેક્સ છે એ બધી વસ્તુ પર થોડો આમ એ છે અને અલગ અલગ બી લાગે છે નો ડાઉટ અને જે તમે કીધું કે ગેસના બોટલ ના ભાવ પેટ્રોલના ભાવ ડીઝલ ના ભાવ તો એ બી તમને ખબર હશે કે આ પેટ્રોલ છે ડીઝલ છે અને ગેસ જે છે એ આપડે આઉટ ઓફ ઇન્ડિયા થી આવે છે એ ઈરાન થી આવે છે તો ઈરાન માં અત્યારે હા યુદ્ધ ને એ ચાલી રહ્યું છે તો એના લીધે આપણે અહીયાયા આગળ આપણે અસર પડે છે એ તો સરકારે આવી રીતે ભાવ તો એમના આસમાન થી નહી વધાર્યા પણ જે છે એ બહારની સ્થિતિ આપડણે અહીંયા આગળ સર્જાય છે તો એ તો ખુદ કે છે કે તમે અત્યારે હાલમાં સોનું ના ખરીદો ઈવન તમે ટ્રાવેલ કરવાનું ઓછું કરો અને એવું બી કે છે કે તમે અત્યારે વર્ક ફ્રોમ હોમ ને પ્રાયોરિટી આપો એમ કે તમે આગળ વધી શકો કે તમારે એટલું ટ્રાવેલિંગ કરવું ઓછું પડે તો એમાં તમારો ગેસ બી યુઝ ના થાય પેટ્રોલ બી યુઝ ના થાય ને ડીઝલ બી યુઝ ના થાય તો આપડે એ લોકોની રિલેટેડ સાથને, સરકાર એ જયારે દસ ગાડીઓ લઇને ફરતા હતો મોદી. અત્યારે એવે હાલમાં ખાલી એક જ ગાડી લઈને ફરે છે, એની પાછળ એ તો એ પ્રાઇમ મિનિસ્ટર છે, તો એની સિક્યુરિટી તો કેટલી બધી જરૂરી હોય છે. અને તો બી એવી એવી રીતે બચત કરે છે, તો આપણને બી શીખવાડે છે એમ. કે આપણે અવિસર્જનમક સ્થિતિ. આગળ બીજો સર્જાય, તો આપડે એ રીતે આપણે સરકાર ને બી સહાય આપવો જ પડે એમ. અને જયારે યુથ બંધ થશે, એટલે પછી આપો આપ, ધીરે ધીરે બધું ટાઈમલી આઈ જશે.
હા, ચાલો, તો મેં તમારી આ વાત સમજી ગયો કે તમે સરકારને આટલી પ્રાયોરિટી આપો છો અને માનો છો. તો મારો ખાલી તને એક જ સવાલ છે. કે આજે, આજે આપણા દેશનું ભવિષ્ય છે, એ બાળકો છે, એ તમે પણ જાણો છો અને હું પણ જાણું છું. તો આજે શું છે, આજે આટલા દિવસથી આપણે જંતર મંતર પર પ્રોટેસ્ટ ચાલે છે. અને જે આ દેશમાં થઈ રહ્યો છે, પેપર લીક. બે દિવસ, આપણા જે નીટનું પેપર, તે પણ ફૂટ્યું. અમારા ખેડૂત પરિવારના પણ ઘણા બધા લોકો નીટની એક્ઝામ આપી હતી. તો આ બધા બાળકોનું ભવિષ્ય શું રહેશે, એ બાબત કે નરેન્દ્ર મોદી એ કોઈ પોસ્ટ કરી છે કે તમે જેમને પીએમ માનો છો, એમને નહીં આપણા જે શિક્ષણ મંત્રી છે, એમણે કોઈ પોસ્ટ કરી છે. તો તે બાબત અંગે તમે શું જણવા માંગો છો, કે એ લોકોની એ ભૂલ છે, કે એ લોકોને દેખાતું નથી? કેતા સોનમ માચુક, જે આજે